હલો. હા અવાજ આવે છે?
હા, હા આવે છે. બોલો-બોલો.
હા, કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ આ અત્યારે હું બહાર જઈને આવી થોડું.
હા, બોલો-બોલો.
ખરીદી કરી
હા.
તો એવો વિચાર આયવો કે આજકાલ મોંઘવારીનું થોડું સમસ્યા વધી ગઈ છે.
હા એ તો સાચી વાત છે.
હા મોંઘવારી તો ખૂબ જ વધી ગઈ છે આજકાલ. જે વસ્તુ પહેલા સો રૂપિયામાં મળતી તી, એ હવે અહ દોઢસો કે બસો માં જ મળે છે.
હા.
તમારું શું કહેવું છે?
હા, એટલે આજના સમયમાં આમ દરેક વ્યક્તિના મોડે આમ એક જ શબ્દ જોવા સાંભળવા મળતો હોય કે મોંઘવારી. રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના વધતા ભાવ સામાન્ય માણસના જીવન પર સીધી અસર કર તા હોય છે, તેથી મોંઘવારી આજે માત્ર આમ આર્થિક નહીં પરંતુ સામાજિક સમસ્યા પણ આપણે બની ગઈ છે એવું કહી શકીએ.
હા બરાબર છે. આપણા રોજિંદા જીવનમાં પણ દૂધ, શાકભાજી, અનાજ, તેલ, દવાઓ, શિક્ષણ વીજળી, ગેસ, પેટ્રોલ, અને પરિવહન જેવી દરેક વસ્તુ પર મોંઘવારીની અસર જોવા મળે છે.
હા. એ તો સાચી વાત કીધી તમે.
હા અને મોંઘવારીના ઘણા કારણો બી છે જેમ કે અહ વસ્તી વધારો થાય તો માંગ વધે. તેના કારણે ઉત્પાદન પણ ઓછું જોવા મળે. તો તેના કારણે મ વસ્તુઓની અછત સર્જાય તો તેથી મોંઘવારી વધે છે
હા સાચી વાત છે
હા પછી આજકાલ તો સીઝનનુંું કઈ નક્કી ના કહેવાય ક્યારેય વરસાદ પડી જાય, ક્યારેય ગરમી પડે તો તેના લીધે પાકને પણ નુકસાન થતું હોય છે. જેના લીધે આમ અછત સર્જાય બધી વસ્તુઓની તો મોંઘવારી વધી શકે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને મોંઘવારીની સૌથી વધુ અસર તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ હોય ને એમના પર પડતી હોય છે કેમકે તેઓને ઘરનો ખર્ચ ચલાવવામાં મુશ્કેલ પડતી હોય છે ઘણી ઘણા ઘણીવાર પરિવારોને પોતાની જરૂરિયાતોમાં ઘટાડો કરવો પડે છે અને તેના કારણે કેટલાક લોકો બાળકોના શિક્ષણ અથવા આરોગ્ય પરનો ખર્ચો પણ ઓછો કરવા પર મજબૂર બનતા હોય છે
હા બરાબર છે અને વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થીઓ પર પણ તેની ખૂબ જ અસર પડી અ હોય છે શાળા અને કોલેજોની ફી પુસ્તકો પછી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી એમની મુસાફરી ફરી કરતાં વિદ્યાર્થીઓ હોય તેમના અનેક ખર્ચ વધી જાય છે અને આર્થિક રીતે તે નબળા વિદ્યાર્થીઓના અભ્યાસ ચાલુ રાખવામાં એ લોકોને મુશ્કેલી પડે છે
હા અને આજના જમાનામાં તો શિક્ષણ પણ એટલું ઘણું મોંઘું થઈ ગયું છે ને કે કોઈ સામાન્ય વર્ગ હોય કે તો ગરીબ વર્ગ હોય ને એમને પણ તે પોસાતું નથી
હા હ બરાબર છે અને ખેડૂતો પર પણ તેની ખુબ જ અસર પડે છે જેમ કે ખેતી માટે જરૂરી વસ્તુઓ ખાતર બિયારણ દવા અને સિંચાઈનો ખર્ચ વધી જાય છે
હા
તો તેના કારણે ઘણી વખત ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પ્રમાણે યોગ્ય ભાવ મળતો નથી તો મોંઘવારીની અસર એ લોકો પર પણ વધારે થઈ શકે છે
સાચી વાત છે
અને આજકાલ તો સૌથી મોટી સમસ્યા પેટ્રોલ ડીઝલની જ છે એના જ ભાવમાં વધારો થતો હોય છે તો તેના કારણે આજકાલ લોકો મુસાફરી વધારે કરતા હોય છે
હા
તો એ લોકોને મોટી અસર થઈ શકે છે
હા અને સરકાર પણ અમુક વરામ મોંઘવારીને નિયંત્રણ કરવા માટે વિવિધ પગલા લેતું હોય છે જેમ કે આવશ્યક વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો પછી બજાર પર આમ નજર રાખવી ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને ગરીબ લોકો માટે વિવિધ સહાય યોજનાઓ પણ અમલમાં મૂકી છે એમને
હા બરાબર છે પણ મોંઘવારી માત્ર ખિસ્સા પર જ નહીં પરંતુ સંબંધો પણ સંબંધો પર પણ અસર કરે છે તેનાથી ઘરમાં તણાવ વધી શકે છે આર્થિક ચિંતા માનસિક સ્વાસ્થ્ય તેને પણ અસર કરી શકે છે. કેટલાક લોકો દેવામાં પણ ફસાઈ જાય છે અને અસંતોષ અને અસમાનતા પણ વધી શકે છે
હા સાચી વાત છે
હ તો આપણે મોંઘવારી ઘટાડવા માટેના ઉપાયો પણ- ઘણા હોય છે જેમકે કૃષિ ઉત્પાદન વધી વધારવું જોઈએ- પરિવહન વ્યવસ્થા સુધારવી જોઈએ આમ- આપણે- કશે નજીકમાં જ જવું હોય તો ચાલતા જઈ શકીએ છીએ આપડે વાંધો ના આવે હેને-
હા સાચી વાત છે ઘણા લોકો આમ- થોડે નજદીક જવાનું હોય તો પણ- ઘરમાંથી પોતાનું વ્હકલ હોય એ લઈને ખાલી લેવા જતા હોય છે. જયારે એ વસ્તુ આપણને પગપાળા જઈએ તો પણ થોડા સમયમાં મળી શકે- સત્તું હોય છે-
હા જેનાથી- પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ થતો નથી. ને પૈસા- બચે છે એટલા- અને સ્વાસ્થ્ય પણ સારું રહે જો આપણે ચાલતા જઈએ તો-
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી- અને નાગરિક તરીકે પણ આપણી આમ જવાબદારી છે કે બિનજરૂરી ખ- ખર્ચ આપણે ટાળવો જોઈએ બચત કરવાની ટેવ પાડવી જોઈએ- સ્થાનિક ઉત્પાદન નો ઉપયોગ કરવો જોઈએ અને જે ખાદ્ય પદાર્થ- એનો બગાડ ન કરવો જોઈએ અને યોગ્ય આયોજનથી જ- આપણે મોંઘવારીની અસરને અમુક અંશ સુધી ઘટાડી શકીએ છીએ.
બરાબર છે આપણે બિનજરૂરી ખર્ચ પણ ઘટાડવો જોઈએ. અને- રોજ રોજગારી પણ વધી જાય તો મોંઘવારીમાં પણ- ફાયદો રહે છે મતલબ મોંઘવારી ઘટી શકે છે.
હા સાચી વાત છે.
અને સરકાર પણ ઘણી ભૂમિકા ભજવતી હોય છે. મોંઘવારી ઘટાડવામાં જેમકે સંગ્રહખોરી અને કાળા બજારી સામે કડક- એક નિર્ણયો- લે છે ખેડૂતોને સહાય આપે છે અને- બજારમાં બધી વસ્તુ ઉપલબ્ધ કરાવે છે.
હા સાચી વાત છે.
મોંઘવારીના કારણે બધા દેશોમાં લડાઈઓ પણ હોતી હોય છે. એટલે મોંઘવારીની અસર દેશ પર પણ બી વધારે થાય છે.
હા- ને બિનજરૂરી ખર્ચ પણ અમુક લોકો ઘણું કરતા હોય છે. જયારે વસ્તુની એમને જરૂરિયાત હોતી જ નથી ખાલી દેખા દેખી માં જે લોકો-
જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી જોઈએ આપણે-
હા-
અને બચતની પણ ટેવ પાડવી જોઈએ-
હા સાચી વાત છે. અમુક લોકો આમ દેખા દેખી માં જ- ખાલી નકામી વસ્તુઓ ખરીદતા હોય છે.
હા, એ જ બિનજરૂરી ખર્ચ આપણેે કરવો જ ના જોઈએ. અને મોંઘવારીના કારણે, તો ગૃહિણીઓને પણ ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ પડી જાય છે, પહેલા જે રકમમાં આખા અઠવાડિયાનું શાકભાજી આવતું હતું, આજે તેજ રકમમાં થોડાક દિવસનું પણ પૂરતું સામાન નથી આવતું.
હા એ તો સાચી વાત છે એટલે મોંઘવારી એક આમ ગંભીર પડકાર છે. પરંતુ સમાજદારી પૂર્વક બચત અને યોગ્ય આયોજન દ્વારા તેનો આપણે આમ- સફળતા પૂર્વક સામનો કરી શકાય છે.
હા અને આજ કલ તો- આરોગ્ય ક્ષેત્ર પર પણ તેની અસર થાય છે જેમકે- હોસ્પિટલોમાં દવાઓ છે હોસ્પિટલનો ખર્ચ છે. તપાસો એની સારવાર ઘણી મોંઘી થઈ ગઈ છે.
હા અને પૈસા કમાવવા જે જેટલું જ મહત્વપૂર્ણ છે. આપડે સમજદારીપૂર્વક તેનો ઉપયોગ કરવો,
હા, બરાબર છે અને સમાજમાં આપણેે જાગૃતિ લાવવી જોઈએ, કે કૃત્રિમ કૃત્રિમ અછત ઊભી કરવી જોઈએ, કે જેનાથી અ લોકોને થોડી સમજ આવી શકે,
હા, સાચી વાત છે. અને બચત આપડી ભવિષ્યની સુરક્ષા છે, અને સમજદારી એ મોંઘવારી સામે એનું સૌથી મોટું હથિયાર છે, આપણે બચત પણ કરવી જોઈએ, અને સમજદારીપૂર્વક વસ્તુઓ ખરીદવી પણ જોઈએ, તો આપણે ભવિષ્યમાં સારી પોતાની જિંદગીને લઈને સુરક્ષા મેળવી લઈશ, શકીશું
હા, બરાબર છે પૈસા કમાવા જેટલું મહત્વપૂર્ણ છે, તેટલું જ તેનું સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ,
હા, સાચી વાત કીધી તમે
અને આજકાલ તો તમે કીધું આરોગ્યમાં તો આરોગ્યમાં પણ સરકારે ઘણું કર્યું છે, કે અ સરકારી દવાખાનાઓ ખોલ્યા છે, જ્યાં અ માણસોને મફત દવાનું વિતરણ કરવામાં આવતું હોય છે, એમની પાસેથી પણ રૂપિયો લેવામાં આવતો નથી.
હા, બરાબર છે, અને અમુક ગરીબ લોકો લોકોને દર મહિને પણ એ લોકોનું મહિનાનું કરિયાણું ને એવું મફત આપ આપવામાં આવતું હોય છે, જેનાથી એ લોકોને બહુ સહાય થઈ શકે છે.
હા, સાચી વાત કરી, વાંધો નહી સારું સારું ચલો.
હા, વાંધો નઈ ચાલો
પછી આપણે વાત કરીએ,